હ
અવાજ આવે છે, તમને મારો
હા આવે છે.
કેવું છે, મજામાં
બસ મજામાં તમે મજામાં
હા બસ મજામાં છુ.
તો આજે આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ જેના વિશે દરેક વ્યક્તિ એ ક્યારેક ને ક્યારેક વિચાર્યું જ હશે જેમ કે સફળતા માટે મહેનત મહત્વની કે નસીબ, તો તમારા મ થી સફળતા પાછળ સૌથી મોટો ફાળો કોનો હોય છે.
બરાબર આ આ ખુબ જ રસપ્રદ પ્રશ્ન છે. ઘણા લોકો માને છે, કે જો નસીબ સારું હોય તો સફળતા સહેલી સહેલાઈ થી મળી જાય છે જ્યારે કેટલાક લોકો કહે છે. કે મહેનત જ સફળતાની ચાવી છે. મારા માટે મારા મતે નસીબનું તો થોડું સ્થાન હોય શકે પરંતુ સફળતાનો સાચો પાયો હંમેશા મહેનત જ હોય છે.
અચ્છા એવું છે, એમ
હા, કારણ કે જો કોઈ જો કોઈ વ્યક્તિ દ દિવસ રાત મહેનત કરે સખત અ સતત શીખ શીખે પોતાની ભૂલો ભૂલોમાં ભૂલોમાંથી સુધારો સુધારે અને હાર ન માને તો સફળતા એ દિવસ જરૂર તેના દરવાજે આવે છે, બીજા બીજી તરફ જો કોઈ વ્યક્તિ માત્ર ન સિબના ભોરોસે બે બેઠો રહે તો સમય સમય તો પસાર થશે. જ પરંતુ સફળતા નહી, મળે એટલે સફળતા પર અ સફળતા પર મહેનત કરવી ખૂબ જ જરૂરી છે.
હા, સાચી વાત છે. પરંતુ કેટલાક લોકોને તો ખુબ ઓછી મહેનતે પણ સફળતા મળી જાય છે.
બહારથી એવું લાગે છે, પરંતુ આપણે તેમની પાછળ ની તેમના તેમની પાછળના વર્ષોની મહેનત જોઈ શક તા નથી. ઘણા લોકો માત્ર સફળતા જુએ છે. સંઘર્ષ નહી નથી જો તા. લોકો વૃક્ષ અ વૃક્ષ ફળ આપે આપે છે ત્યારે બધા તેની પ્રશંસા કરે છે. પરંતુ વર્ષો વર્ષો સુધી તેણે પાણી કોણે આપ્યું હતું એ કોઈ પૂછતું નથી.
હા, આ તો ખૂબ જ સુંદર ઉદાહરણ છે.
ધન્ય ધન ધન્યવાદ. વિચાર તો ક વિચાર તો કર. જો આ વિદ્યાર્થી આ જો વિદ્યાર્થી આખું વર્ષ અભ્યાસ ન કરે, અને જો પરીક્ષાના પહેલા પ પરીક્ષા પહેલા કહે કે મારું નરસીબ હશે તો હું પાસ થ પાસ થઈશ, તો શું સફળ સફળ થઈ શકે?
કદાચ નહીં.
સાચું, કારણ કે પ પરિણામ મહેનત પ્રમાણે જ મળે છે નસીબ કદાચ એક તક આપી શકે, પરંતુ તેને તકનો લાભ લાભ તો તૈયાર વ્યક્તિ જ લઈ શક કે એટલે કહેવાય છે કે, તક અને તૈયારી મળે ત્યારે સફળતા મળે. જેમ કે આપણેે ઉ પહેલે અ એક એઝામમાં એક્ઝામ આવવાની હોય એના છ મહિના પહેલા તમે મહેનત કરો જે સબ્જેક્ટનું ઓ અ એક્ઝામ હોય એ એ સબ્જેક્ટ પર તમે મહેનત કરો, એ પછી આગળ તમને તમારી તેં અ તૈયારી મુજબ તમને માક્સ મળે છે.
હા એ તો એકદમ સાચી વાત કહી તમે કે, આપણે એક્ઝામ પહેલા તૈયારી રાખવી પડે. પહેલેથી મહેનત કરી હોય તો આપ પણને પાછળથી તકલીફ ન પડે. એટલે તૈયારી મહેનતથી જ થાય છે.
બિલકુલ! દુનિયાના દરેક દરેક સફળ વ્યક્તિનું જીવન વાંચ અ જીવન વાંચશો તો એક વાત ચોક્કસ જોવા મળશે, એટલે તેમણે સ અસંખ્ય નિષ્ફળતાઓ જોઈ પરંતુ તો મહેનત છોડી મહેનત છોડીને બેઠા નહી સફળતા મેળવ સફળતા તેમને ભે ભેટમાં નતી નહોતી મળી પણ નતી મળી તેમણે પોતાની સફ તેમને પોતાની મહેનતથી મેળવી હતી.
હા ઘણા લોકો જે નિષ્ફળ થયા પછી પણ કહે છે કે, મારું નસીબ ખરાબ છે. એટલે કે બધા એમનું જે નિષ્ફળ થાય છે એટલે બધા એમના નસીબ પર છોડી દે છે. કે હું નિષ્ફળ થઈ છું, તો મારા નસીબ ખરાબ છે. પણ કોઈ જે એટલી પહેલેથી મહેનત કરતા હોય એનું નસીબ તો સારું છે એમાં કોઈ નસીબનો દોષ હોતો નથી
હા આ ખૂબ આ ખુબ સામાન્ય વાત છે પરંતુ દરેક નિષ્ફળ કારણ નસીબ નથી હોતું ક્યારે તૈયાર તૈયારી અધૂરી હોય છે ક્યારેક અયો આ યોજના ખોટું હોય છે તો ક્યારેક ધીરજની કમી હોય છે પોતાની ખૂબ જ પોતાની ભૂલ સ્વીકાર સ્વીકારવાને બદલે નસીબ ને દોષ આપવો એ સૌ આપો છે થી સહેલી સહેલો રસ્તો નથી
હા એટલે નિષ્ફળતાના પણ કંઈક શીખવે છે
જરૂર નિષ્ફળતા આપણને કહે છે કે ક્યા ક્યાંય સુધારો કરવાની જરૂર છે ક્યાં સુધારો કરવાની જરૂર છે જો આપ દરેક નિષ્ફળતા પછી કઈક નવું શીખીએ તો તે નિષ્ફળતા પણ સફળતા તરફ તરફનું એક પગ પગથયું બની બની જાય છે
હા આ વાત તો વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે કેમકે એ લોકો જ્યારે નિષ્ફળ બની જાય છે ત્યારે એ એકદમ નિરાશ બની જાય છે તેમને એવું છે કે હવે આગળથી આપણને સફળતા નહી મળે અને એ લોકો લોકો બધું એમનું નસીબ પર છોડી દેશે કે મારું નસીબ ખરાબ હતું તો મને નિષ્ફળતા મળી પણ જો પહેલી થી જે એમને મહેનત કરી હોય છે તો એ એમને નિષ્ફળતા પ્રાપ્ત નથી થતી એમને સફળતા જ પ્રાપ્ત થાય છે
માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં દરેક દરેક માટે વેપારી હોય ખેલાડીઓ હોય કલાકાર હોય કે કોઈ નોકરી કરતા વ્યક્તિ દરેકને મહેનત કરવી કરવી જ પડે છે જેમ કે કોઈ વેપારી હોય છે એમને પોતાના ધંધામાં કઈ વસ્તુ નવી લાવી એ પહેલી જ જેમ કે સોશિયલ મીડિયા પર અત્યારે શું ચાલી રહ્યું છે એના પર વધારે ધ્યાન આપે જોઈએ કોઈ પણ ક્ષેત્રમાં સતત કોઈ પણ ક્ષેત્ર માં સતત પ્રયત્ન કર્યા વગર લાંબા સમય સુધી સફળતા ટકી શકતી નથી
હા એટલે એક દિવસની મહેનત પૂરતી નથી એમને પહેલેથી મહેનત કરી હોય છે તો એમને સફળતા પ્રાપ્ત થાય છે
બિલકુલ બિલકુલ નહીં સફળતા એક મેરે થોન જેવી મેરેથોન જેવી દસ મીટરની દોડ જેવું નથી. તેમાં ધીરજ, ધીરજ, શિસ્ત, સમય. નું આ આયોજન અને સતત મહેનત જરૂરી છે. ઘણા લોકો શરૂઆત તો ઉત્સાહ શરૂઆતમાં તો ઉત્સાહ થી કરે છે પરંતુ થોડા સમય પછી હિંમત હારી જાય છે જયારે કોઈ વ્યક્તિ સફળ સફળ વ્ય જ્યારે સફ સફળ વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ આગળ વધવાનું ચાલુ રાખે છે
હા તો શું નસીબને કોઈ મહત્ત્વ જ નથી
હું એવું નહી હું એવું નહી કહેતી નસીબ કદાચ આપણને એક તક આપી આપી શકે યોગ્ય લોકો સાથે મુલાકાત કરવી મુલાકાત કરાવી. કે અથવા અનુકૂળ પરિસ્થિતિ આપી શકે, પરંતુ જો આપણે તૈયાર ના હોઈએ. તો એ તક પણ હાથમાંથી નીકળી જાય છે. એટલે નસીબ કરતા મહેનત મહેનત મહત્વનું મહેનત નું મહત્વ ઘણું વધારે છે. જેમ કે તમે અત્યારે અ મેં આગળ તમને એક વેપારીની વાત કરી કે પોતાના બિઝનેસમાં તમારે શું આગળ આગળ લાવું એ તમે સોશિયલ મીડિયા પર તમે તમારું કામ, તમારું વર્ક તમે મુકતા રહો. તમારી સ સોશયલ મીડિયા પર તો તમારા સોશિયલ મીડિયાનું જે ફોલોવર્સ છે એ તને તમારું કામ જોઈને તને કોલ કરીને તમારી પાસે તમા તમારું ખરીદવા આવી શકે છે, એને મહેનત કહેવામાં આવે છે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કહી. એટલે કહી શકાય કે નસીબ દરવાજો ખખડાવે છે. પરંતુ દરવાજો ખોલવાની તૈયારી મહેનત કરાવે છે આપણને.
વાહ, ખુબ સુંદર વાત કરી. હું પણ એજ માનું છું કે જે વ્યક્તિ સતત મહેનત કરે છે, તે પોતાનું નસીબ પણ પોતે જ લખે છે.
હા, તો આજે આજની ચર્ચામાંથી મને એક મોટી શીખ મળી.
મને પણ જો આપણે સફળ સફળ થવું. હોય તો તો ફરિયાદ કરવાને બદલે પ્રયત્ન કરવો જોઈએ નસીબની. રાહ જોઈ જોવાને બદલે પોતાની ક્ષમતા વધારવી. જે અને દરેક દિવસ. ગઈ કાલે કરતા થોડું વધારે બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે તમે આજે કંઈક નવું ક્રિએટિવિટી કર્યું સોશિયલ મીડિયા પર જોઈને. તમે પછી બીજા દિવસે જે તમે ગઈ કાલે કર્યું. એનાથી બી વધારે કંઈક ક્રિએટિવિટી તમારા કામમાં લાવી. એ તમારે બીજે દિવસે જોવાનું રહે છે, એને મહેનત કરી રહે છે.
હા, ખરેખર એકદમ સાચી વાત છે. સફળતા કોઈ ચમત્કાર નથી, પરંતુ સતત મહેનત નું પરિણામ આપણે કહી શકાય છે.
ખુબ ખુબ આભાર આ સંવાદ નો આગળ આગળનો ભાગ પણ એટલો લાંબો બનાવી શકે છે. જેથી આખો સંવાદ લગભગ વીસ મિનિટ સુધી શરૂઆત થી રજૂ કરી શકાય છે.
હા આભાર તમારો